ઓફ.
હલો.
કેમ છો?
બસ એકદમ મજામાં. કેમ છો તમે?
બસ એકદમ મજામાં. શું ચાલે છે આજે ઘ આજે ઘણા સમયે વાત થઈ આપણે હ આજે ખરેખર મતલબ એવું લાગ્યું કે ઘણા ટાઈમ પછી તમારું નામ વાંચ્યું જયારે ફોન પર ડિસ્પ્લે પા આવ્યો ત્યારે તો ખરેખર એ જોઈને જ ખુબ આનંદ થયો.
મને બહુ મજા આવે છે તમારી જોડે વાત કરવામાં અને બહુ ટાઈમ થઈ ગયો એટલે મે બી કીધું લાવ તમારી જોડે વાત કરું અને જરાક મને અ થોડીક કેહેવાય ને કે આમ અચકાટ હતી. હવે નવું નવું શરૂ થયું છે બધું પરિવાર સાચવવું ને ઘર ચલાવવું તો મને એમ થ્યું કે ચલો હવે શું છે અમારા ઘરમાં તો હવે આખું પરિવાર મોટું છે. સાસુ સસુરા અને બધા જ છે એટલે મને એટલી બધી ચિંતા નથી. ઘર ચલાવવાની કે ઘર ખર્ચ માટે કેવી રીતે શું બધું મેનેજ કરવાની પણ છતાંય હવે આજે નહી તો કાલે બી જવાબદારી પણ મારા પર આવવાની જ છે. અને થોડી ઘણી તો આવી જ ગઈ છે તો મેં કીધું લાવો તમારી જોડે જરાક વાત કરું. કે હવે મારું નવું પરિવાર શરૂ થાય છે લગ્ન થઈ ગયા મારે. તો ઘર ખર્ચ માટે હવે જો મારા જે પતિ છે મારા જે હસબેન્ડ છે. એમને તો મને આ મહિને છે ને હજી કાલની જ વાત છે. કે કાલે મને એમણે છે ને દસ હજાર રૂપર તે આપયા છે કે તને આ મહિના નો ઘર ખર્ચ માટે તને પૈસા આપું છું. તો તમને એવું લાગે છે કે દસ હજારમાં આખું ઘર સચવાઈ જશે મારાથી. કે એવું બધાથી થતું હોય કે મતલબ તમારે. હવે આટલા વર્ષો થઈ ગયા લગ્નને એટલે તમારો અનુભવ તો હશે જ. તો મને જરાક જણાવો ને કે ભાઈ કેવી રીતેને શું કરવું જેનાથી મારું બધી જરૂરિયાતો બી પૂરી થઈ જાય ને એ પૈસામાંક બચત પણ હું કરી શકું એમ.
તમારી વાત સાચી છે હવે દિવસે દિવસે એટલી મોંઘવારી વધતી જાય છેને કે દરેક ગૃહિણીને મતલબ આ એક ચિંતા તો રહેતી જ હોય છે કે કઈ રીતે મેનેજ કરવું ઘર કેમ કે જો એ વિચાર્યા વગર અને ઘર ખર્ચ વિશે કઈ જ ના વિચારીયા એને વાપરીએ જ રાખી તાજેતર તો કદાચ ગમે એટલું આપણો પગાર હોય નેતો પણ આપણને ઓછો જ પડે એવું લાગે, અને કદાચ પૂરું મતલબ આપણેે બધું રીતે પૂરુંતો પડી જાય, પણ પછી છે, ને કંઈ બચતના થાય અને પૈસાની બચત છે, ને એ આજના જમાનામાં ખરેખર ખૂબ જરૂરી છે, કે ભય ક્યારે અણૅધાર્યા કયા ખર્ચા આવી જાય નેએ કંઈ ખબર જ નથી પડતી, એટલે હું છે, નેએ મેનેજ કરવા માટે એકતો એ કરું છું, કે સૌથી મોટો જો અત્યારે કોઈ ખર્ચ હોય ને તોએ બીમારી છે, કે ક્યારે લાખ બે લાખ જતા રહે એને હોસ્પિટલમાં એડમિટ થયા તો એ ખબર જ નહીં પડે, અને આજકાલ છે, ને વાયરલ તાવ હોય ને ખાલી સાદા તો પણ એવા તાવ આવે છે, કે વીકનેસ એટલી તાવ ચાલુ ચડી ઉતાર કર્યા કરે છે, છ- સાત દિવસ સુધી તાવ રે પેલા, તો કેવું કે વાયરલ હોય નેતો બે કે ત્રણ દિવસમાં મટી જતો. હવે તો તમે એડમિટ ના થાવ એન્ટિબાયોટી્સના બોટલ ના ચડાવો ત્યાં સુધી મટતો જ નથી, અને બીજી તો નાની મોટી મતલબ વાતો એકદમ નાની સામાન્ય બીમારી થઈ ગઈ બીજી તો એબી કોઈ ભી બીમારી અચાનક આવી જાય, કેમ કે અ આજનું ફૂડ છે, એ પણ એવું થઈ ગયું છે, વાતાવરણ પણ એવું થઈ ગયું છે, કે કંઈક ને કંઈક રોગ ચાલ્યા કરે એટલે સૌથી મોટો જો ખર્ચો અણધાર્યો હોય નેતો એ મને એવું લાગે છે, કે એ બીમારી છે. એટલે મેં છે, ને અ ઇન્સ્યોરન્સ કરાવી આવેલો છે, એટલે મને તો સૌથી વધારે એવું લાગે કે પેલા મને એવ થતું હતું કે ઇન્સ્યોરન્સ આપણે લઈએ નેતો એ ખાલી ખોટો ખર્ચો છે, એમ કે બીમાર ના પડીએ તો આપણે એનાજે ઇન્સ્ટોલમેન્ટ હોય તો ભર્યા જ કરવા પડે, એટલે પેલા મને એવું થતું હતું પણ એક- બે વખત બીમાર પડ્યા હોસ્પિટલાઝેશન થયું ફેમલીમાં, ત્યારે એવું થયું કેના ખરેખર જરૂરી છે, આપણને અત્યારે ભલે ખર્ચા લાગે. પણ ભવિષ્યમાં જો કંઈ એડમિટ થવાનું થયું નેતો એ સૌથી મોટી બચત છે, આપ આપડા માટે, એટલે એક હુંએ વિચારું છું, અને બાકીનું જો શાકભાજી હોય કે એવું કંઈ હોયને, તો પછી હું છે, ને એક સાથે ભેગું ના કરું કે ચલો આખ અઠવાડિયા નું લઈ આવીએ કે, કેમ કે પછી છેને વાસી થઈ જાય ને અડધું ફેંકી દેવું પડેને આવું બધું થાય એટલે હું છે, ને બે ત્રણ દિવસ બે ત્રણ દિવસે એવી રીતે સબજી લઉં તો આવી વસ્તુનું ધ્યાન રાખવું કે ઘરમાં ખોટો બગાડના થાય, કેમકે જો આપણે આડેન ધડ બગાડ થશેને કે ક્યાંક એવી રીતે રૂપિયા જતા રહેશે નેતો પછી તમે ગમેટલું મેનેજમેન્ટ કરો ને તો, ભી એક તમે મતલબ નહીં પહોંચી વળો, બચત માટે. એટલા માટે, હું આવું બધું ખાસ ધ્યાન રાખું, તમને શું લાગે છે, આવું ધ્યાન રાખવું જરૂરી છે?
હા, હા, ચોક્કસ તમારો અનુભવતો છે, એટલે તમે બરાબર જ કીધું હશે. એટલે તમે જે ઈન્સ્યોરન્સની વાત કરીને. એતો મને એકદમ ધેર કરી ગઈ, મારા મગજમાં એટલે મને આજે હવે બસ અ ઘરે આવે ને, રાત્રે એટલે એમને પેલું કહ્યું. કે ભાઈ તમે ઇન્સ્યોરન્સ લીધેલું છે, કે નહીં, નહીં તો પેલા લઈ લઈએ. પછી આપડે બીજું બધું ખર્ચો, પછી કેવી રીતે કરવો ગોઠવી લઈશું. પણ પેલા ઈન્સ્યોરન્સની વાત કરીને, એતો જરૂરથી જહું બધું કરાવી લઈશ. અને બીજું શું છે કે, જે તમે શાકભાજીને કરિયાણાનુંને બધી વાત કરીએ. તો ઈ તમે કેવી રીતે મતલબ, આખા મહિનાનું ભરાવી લો કરિયાણું? કેમ કે, ચલો, શાકભાજી અને ફ્રૂટ તો, હું સમજી. કે ફળ ફ્રૂટ તો આપણે રોજ બે-ત્રણ દિવસે, એકવાર તમે જઈને લઈ આવ્યું. તો હું બી એવી રીતે જ કરીશ કે, બે-ત્રણ દિવસે જઈને લઈ આવવાનું કે. ત્રણ-ત્રણ દિવસ નું લઈ આવે તો, વાંધો ન આવે. પણ જે ઘઉં, ચોખા, લોટ, સાકરદાળ એ બધું હોય, કરિયાણું. તો એ તમે દર મહિના મહિનાનું ભરાવો કે, આમ કે બે-ચાર દિવસનું સાથે લઈ આવે કે? પછી આખા વર્ષનું ભરાવી લો. કેમ કે, આપણા ગુજરાતીઓમાં તો લગભગ બધા વર્ષે વર્ષે જ ભરાવતા હોય, ગણખરા. પણ એવું કરવું સારું પડે કે? પછી મહિને મહિને લેવું સારું પડે?
અ મારા મત મુજબ તો, મતલબ આખા વર્ષનું અમુક વસ્તુ જે લેવાતી હોય ને. એ લઈ લેવાય એના છે ને, ઘણા બધા ફાયદાઓ છે, એક તો તમને એની જે ક્વોલિટી છે, એની જે શુદ્ધતા છે, ગુણવત્તા. ને એ બહ સારી મળે, કેમ કે એ જયારે પણ સીઝન હોય ને. ત્યારે મતલબ એ વસ્તુ બહુ સારી આવેલી હોય. પછી એ દુકાનમાં પડી પડી, એની અંદર જીવાત થઈ જતી હોય ને, એવું બધું થતું હોય. તો તમે ઘરે લાવો ને, તો પણ તમારે દર વખતે સાફ કરી કરીને વાપરવું પડે. એના બદલે તમે જયારે પણ ઘઉં ની સિઝન આવે ત્યારે ઘઉં લઈ લો, ચોખાની સ જેમ કે હમણાં એપ્રિલ કે માર્ચ એપ્રિલ આવે, ત્યારે ઘઉં આવી જાય. પછી નવેમ્બર-ડિસેમ્બર આવશે, ત્યારે ચોખા આવશે, અને તેલ પણ ત્યારે જ આવે. ફળીનું તેલ અમે લોકો વાપરીએ. તો એ પણ ત્યારે આવે, એટલે અમે લોકો ઘઉં માર્ચ- એપ્રિલમાં ભરી લઈએ, આખા વર્ષના ભરી લઈએ. અને ત્યારે એક સાથે સાફ કરી અને દીવેલ આપીને રાખી દઈએ ને, તો આખું વર્ષ એમાં કંઈ ના થાય. એક તો તમને ભાવમાં પણ ફરક પડે, કેમ કે પાછળથી તમે લેવા જાવ ને, તો એ ભાવ પણ મોંઘો. અને ભાવ આપતા, પણ તમને જે ક્વોલિટી સારી મળવી જોઈએ ને, એ ના મળે. અ પછી તેલ પણ એવું છે કે, તમે પંદર-પંદર કિલોના જે આખા ડબ્બા આવે છે, એ લઈ લો તમે, આખા વર્ષના જેટલા જોઈએ એ પ્રમાણે. તો એમાં પણ તમને ભાવમાં ખસો એવો ફરક પડી જાય. અને વારે વારે એ પણ તમારે યાદ ના રાખવું પડે કે, આ પૂરું થવાની તૈયારી છે, તો આ લેવા જઈએ. અને ચોખામાં તો કેવું છે કે, જેટલા તમે જૂના વાપરો ને. એટલું તમારી તંદુરસ્તી માટે પણ બહુ સારું, અને બચત પણ એટલી થાય, કેમ કે જૂના ચોખા છે ને, એ બહુ જ પાણી પીવે, અને એકદમ ફૂલે વધારે. તો તમે ચોખા થોડાક જ મૂકો ને, તો એમાંથી ભાત ઘણા બધા થાય. તો એ ઘણું સહેલું પડે, એટલે તમારે પૈસાની પણ એ રીતે બચત થાય, એટલે હું તો હંમેશા એવું જ માનું કે, જેટલી વસ્તુ આખા વર્ષની ભરી શકાતી હોય ને, એટલી આખા વર્ષની ભરી લેવાય એમ. તો તમે આવું ચોક્કસ ટ્રાય કરજો, તમને ખરેખર ફાયદો જણાશે.
અરે વાહ બહુ સરસ. તમે જણાવ્યું મને કે આખા વર્ષનું જે તમે કીધું ને. તો હવે મારે બી એ જ વિચારવું પડશે, કેમ કે શું છે? કે આટલા વર્ષો સુધી છે ને, અમારા તો પપ્પાની કરિયાણાની દુકાન હતી. એટલે અમે લોકોએ તો ક્યારે આમ વરષનું સામાન ભર્યું જ નથી સાચું કહું તો. કેમ કે અમને શું હોય ઘરમાં હવે અ બધી ભરતી કરીએ એનું કઈ અમને એમ લાગતું હતું કે આપડી તો દુકાન છે. એટલે જયારે જોઈએ ત્યારે આપડે પપ્પા ને ફોન કરીએ કે પપ્પા આ મોકલો એટલે પપ્પા પા દુકાન ના માણસ સાથે મોકલી દે. એટલે ક્યારે બી અમે લોકોએ આવી ભરતી નથી કરી વર્ષની. પણ હવે અહિયાં મારા સાસરે આવીને મને એવું લાગે છે કે આ લોકો બી આવી રીતે જ કરે છે એટલે મારે થોડુંક આ બાબતમાં ઊંડો ઉતરવું પડશે અને જરાક ધ્યાન દેવું પડશે કે આખા વર્ષ દરમિયાન કેવી રીત તે આ બધું કરવું અને સાસુ બી મારા કેવી રીતે વધુ પૈસા બચાવીને કેવી ક્વોલિટી લે છે ને એ બધું જરાક ધ્યાન આપવું પડશે. એટલે સરસ તમે મને બધી કીધું એ માટે પણ તમારો આભાર. અને હજી એક મને વસ્તુ જરાક જણાવો કે તમે જે આ કીધું એટલે ખાલી ઘઉ ચોખા ને તેલ જ ભરીએ તમે ભરો છો તમે જે કે પછી હજી બીજું કઈ કઠોર કે એવું બી ભરી રાખ
અ કઠોળમાં કઠોળમાં કેવું મગ અને ચણા પણ એટલું આખા વર્ષનું નથી ભરતી એ ત્રણ ચાર મહિના ચાલે એટલું ભરું છું. જેમ કે છે ને હું ચોમાસામાં ક્યારેક કઠોળ ના લઉં તો ચોમાસું ચાલુ થવાનું હોય ને એના પંદરેક દિવસ પેલા બધું જ લઈ લો કેમ કે ચોમાસામાં ભેજવાળું હોય ને એટલે તમે દુકાન માંથી કે મોલમાંથી કે ગમે ત્યાંથી લો એક ખુલ્લું કઠોળ પડ્યું હોય ને એના અંદર ભેજ લાગી જાય. અને પછી તમે ઘરે લઈ આવો ને તો તમે ગમે એટલું સાચવેલું હશે એને એ ટાઈપ બોટલમાં રાખેલું હશે તો પણ એ ત્યાંથી જ ભેજવાડું આવ્યું છે ને એટલે પછી છે ને એના અંદર જીવાત પડવાના બહુ જ ચાન્સીસ છે. હવે તમે એકારે એ એક બે કિલો લાયા હોય અને અત્યારે તો આજકાલ ભાવ પણ એવો છે. કે ચણા ને બધું બી એકસો ત્રીસ એકસો ચાલીસ રૂપિયા થી નીચે મળતું નથી હવે એક બે કિલો લાયા હોય. અને સીધા તમારે જીવાત થી જ એને ફેંકવા પડે તો એ ખરેખર મતલબ વધારે પૈસા નો બગાડ થય એવું મને લાગે એટલે આવા કઠોળ છે હું ચોમાસા પેલા એક સા ત્રણ ચાર મહિના ના લઈ લોઉ. પણ એ હું આખા વર્ષનું સ્ટોર નથી કરતી કેમ કે તમે ગમે એટલું સાચું અને તો પણ પછી એ આખું વર્ષ નથી રે તું એમ બગડી જાય છે એટલા માટે એ તો હું નથી લેતી કેમકે ખોટ તો બગાડ કરીને ફેંકવું એના કરતા પછી જયારે જોઈએ ત્યારે જ લઉં છું.
બરાબર તો હવે અને બીજું એલું આપડે જે મસાલા હોય ને ધાણા જીરું ને મરચ ચા ને હળદર ને તો એ બધું મારા સાસુ અહિયાં શું કરે છે. એટલે હું તમને જસ્ટ જણાવું છો કે એ બરાબર કરે છે કે પછી કેમ કે મને એટલી બધી આવડત નથી. તો મારા સાસુ તો શું છે અહિયા અમારે ત્યાં છે ને એક આટી છે. એમનું આખું ધંધો જ છે આ મસાલા પીસવાનો એ દુકાન જ કેહેવાય કે મહારાષ્ટ્ર મસાલા એમ કરીને નામ જ છે. તો એમની દુકાનમાં બધા જ મસાલા આપણેે આખા ધાણા કયો કે પછી પઉડર કયો કે બધું કેવાય ને બધા તજ લવંગ એ ટુ ઝેડ બધા ગરમ મસાલા એ લોકો રાખે. ને બધા પીસી આપે. તો એ મારા સાસુ તો એમની પાસેથી જ આમ લઈ લે છે કેવાય ને આમ છ આઠ મહિના બાર મહિના જેવું સાથે જ ભરાવી લે છે. તો એ મસાલા બી તમે એમ સાથે ભરો છો કે એ પછી જયારે જોઈએ કૂટે ત્યારે જ તમે લો છો એમ.
ના ના એ તમારા સાસુ ની વાત એકદમ બરાબર છે હું મસાલા પણ એક સાથે જ ભરી લઉં છું. અને એનું પણ મુખ્ય કારણ એજ છે કે ભાવમાં પણ તમને યોગ્ય પડે અને ક્વોલિટીમાં પણ એકદમ એટલે એકદમ યોગ્ય પડે એટલા માટે હું એ પણ આખા વર્ષનું ભરું છું. અને બાકીનો તો જે આપણો રોજબરોજનો ખર્ચો હોય એમાં તમે કઈ રીતે ધ્યાન રાખી શકો તો- - અ છે ને જયારે ચોમાસું પૂરું થાય ને તો મોલમાંને એમાં સેલ આવતા હોય તો હું જ- - કેવું કરું કે એવું ના વિચારું કે મારે કઈ ફંક્શન આવે છે ત્યારે જ હું કપડાં લઉં કે કેમ કે- - અમુક વસ્તુ એવા હોય કે અમુક ચપ્પલ છે સેન્ડલ છે- - તો એની ફેશન કઈ એટલી જલ્દી જતી ના રે કપડાંની હજુ ચાલો જતી રહે પણ એની ના જતી રહે એટલી જલ્દી- - તો હું કેવું કરું કે જયારે પણ એ સેલ આવે જેમ કે હમણાં ચોમાસામાં વધારે સેલ આવતા હોય મોલમાં- - તો મને આમ કોઈ બી વસ્તુ ગમી જાય ને તો હું ત્યારે લઈ લઉં એનો હું સ્ટોક રાખી દઉં અને- - પછી કેવું થાય કે આપણને જ્યારે કંઈ ઘરમાં ફંક્શન છે કોઈના રિલેટિવ્સમાં કંઈ લગ્ન છે કેવું કંઈ છે. હવે એ ટાઈમે સ્પેશિયલ આપણે ગોતવા જઈએ ને ત્યારે ખરેખર બહુ મોંઘું પડે છે એ સેમ વસ્તુ- - એટલા માટે એ તમારે જો એક રીતે જુઓ ને તો આમાં આપણને એવું થાય કે અત્યારે જરૂર નથી છતાં- - પણ હું આમાં ખર્ચ કરું છું. પણ ભવિષ્યમાં છે ને તમારી બહુ બધી બચત થઈ જતી હો કેમ કે અત્યારે પચાસ થી સિત્તેર ટકા જેટલું ડી- - કાઉન્ટ ચાલતું એજ વસ્તુમાં એટલે હું આવું પણ કરું કે આવી વસ્તુ હું પેલેથી જ લઈ રાખું. જેથી કરીને પાછળથી એજ વસ્તુ માટે વધારે રૂપિયા ના આપવા પડે તો- - આ રીતે પણ તમે બચત કરી શકો ઘરમાં.
અરે વાહ તો બઉુ સરસ કીધું તમે ક્યાં આજે- - અ કેવાય ને જયારે બધી ડિસ્કાઉન્ટ ચાલુ હોય એ ટાઈમે બધું લઈ લ્યો- - જે બી જોઈએ એ પ્રમાણે પછી એકદમ કેવાય છેલ્લી ઘડી એ દોડાદોડ બી ન થાય. ને પૈસા બી એક્સ્ટ્રા ન જાય આપડે એકદમ સરસ સાચી વાત કીધી ને બહુ જ સરસ સલાહ આપી તમારી સલાહ આપવા બદલ તમારો ખૂબ ખુબ આભાર. ને જીવનમાં ક્યારે બી આગળ જરૂર હશે ને પાછી તમને એક વાર ફોન કરીશ. અને વાત તમારી જોડે જરૂર થી વાત કરીશ અને કે જો મને કાઈ બી સલાહ હોય ને. તો આપડે વાત કરશું આગળ બરાબર
ચોક્કસ ચોક્કસ ચલો આવજો.
આવજો.